હેલો હા, હેલો અવાજ આવે છે?
હલો
હેલો હા, અવાજ -અવાજ આવે છે?
હલો
હેલો
હા સાહેબ
હેલો કેમ છો? હા, વેરી ગુડ ચાલો એલજી અને એલજી એનએસ નું કામમાં કેવું ચાલતું છે? કઈ બીજે દિવસે પછી ફુવાજીને કે એને આપવાના હતા તે લીધા કોઈ?
હા કોઈને આપી લીધા બે અકાઉન્ટ બીજા ઓપન કર્યા એવી રીત ના ભી જોયડા ઈસ્ક્રીન શેર કરીને પછી એ બી બરબર ફાવી ગયો તો? પછી કાકા લોકોને એમાં જોઈન્ટ કર્યા હતા એ બી બરાબર કામ ચાતું છે. એ લોકોને એવી રીતે વોલેટબ એવી લ્યો એ લોકોને એવા વોલેટ બનાવ્યા હતા કે પેલા મારા ફોનમાં વોલેટ બનાવ્યા પછી એ લોકોમાં મેં લઈ લીધા કે મારા માં બી ચાલુ રે ને એ લોકો માં બી ચાલુ રેય.
ઓહ! હો, હો, હો! પછી એ લોકોને? એ લોકો ના મોબાઈલમાં ટ્રાન્સફર કરી મહી કા એવું કર્યું
એવી રીતે મેં તમને નહીં ફાવે તો હું અહીંથી કરી શકું ત કે સારામાં સારું. એટલે એ કામ સાથે, સાથે થાય એમ
હા એટલે તારા ફોનમાં જ વોલેટ બનાવી દીધું ને પછી એ લોકો ને ટ્રાન્સફર તો આખ્યા એ લોક નામાં ઠી છે કે
હા એ લોકોમાં પાછું આપડે પેલી બાર કે કી વાળું આવે ને પાછો અંદર કોપી કરીને કરી શકીએ ને આપડે.
હા, હા
તેના દ્વારા પછી એ લોકોને ફોનમાં મે ચાલુ કરીને આપી દીધું.
એટલે ત્યાં ત્યાં જવા વગર જ પંચમહાલ માં કરાવ્યા
નઈ મેં ગામ હતું ને ત્યારે જ પેલા મારા ફોનમાં વોલેટ ઓપન કર્યું એ લોકોના ફોનમાં અ્યારે શું નેટવર્ક ફોર જ હતો ફ હતો તો એપ્લિકેશન ડાઉડ ન થતી હતી એપ્શન ડઉડ થ અ્યાં સુધી મારામાં ડાઉનલોંગ કરી મકું પછી તમારા માં આજ બોટ લઈ લેવા એટલે મારામાં બી વોલેટ ચાલુ છે મેં ડિસકનેક્ટ નથી કર્યું ને એ લોકોનામાં બી ચાલુ છે બે કામ થઈ ગયા
હા ચાલો બહુ સરસ એટલે અ એ અનુબી પે બિટગેટનું જ વોલેટ બનાવ્યું ને
બિટગેટ ન જ બનાવ્યું બીટગેટ નું જ એનામાંથી અનુબિન્સ ભી થઈ ગયા બધાના
અનુબીસ બી થઈ ગયા ને ને હવે અનુબીસ પર પોલગોન બી બટવે છે જોયું ને
હા બતાવે છે
હ અત્યારે
અ અનુ પોલોન એ મે હેમંત સર જોડે જ બધું જોયું અ ડિસકનેક્ટ કરીને અગર કનેક્ટ નહી થતું હોય તો પોલિકોન માં જઈ ને પાછું પાછું બીન્સમાં આવવાનું ને
હા
તો ચાલુ થઇ જાય છે એમ કે અંદર આવે છે એરર બી પદ્ધતિ જોયલી હતી કેવી રીતે કરવાનું શું કરવાનું આમ
આજની મિટિંગમાં એ જ બધું ટેકનિકલ વસ્તુનું જ શીખવાડ્યું હતું હું પણ ચાલુ બાઈક પર હ
તમે જોઈન્ટ હતા મીટિંગમાં
હા જોઈન્ટ હતો પણ હું પેલો બાઈક પર હતો એટલે પેલા દાહોદ સુધી પાંત્રીસ કિલોમીટર જતો હતો એજ ટાઈમ એને ત્યાં પ્રિન્સિપલે ટાઈમ આપેલો એટલે અ થોડું થોડું જ સાંભળ્યું એમ ચાલુ રાખેલો ખિસ્સામાં ફોન હતો એમ
બરોબર બરોબર એટલે ડ્રાઈવિંગ કરતા કરતા સાંભળતા હતા
હા ગઈકાલની ગઈકાલની મીટિંગ આપણે એટેન્ડ કરેલી ને આ તો હેમંત સરે આપણને પરફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ કીધું એટલે અને પણ આમાં છે ને આજે સંદીપ સરે એક ખાસ માહિતી આપી કે આપડે ચોવીસ કલાક માંથી તમે ત્રણ કલાક જો પંદર દિવસ આપ્યા સમજો હા અત્યારે હવે અત્યારે વરસાદ નો એવો માહોલ છે તો તમે એ એમ કે કે તમે ત્રણ ચોવીસ કલાક માંથી ત્રણ કલાક જો આપ્યા ને આ જૂમ મિટિંગ સાંજે અત્યારે સવારે નવ વાગે થાય છે બરાબર પછી સવારે આઠ વાગે રાકેશ સર ની થાય છે પછી સાંજે આઠ વાગે બી થાય છે સાંજે નવ વાગે બી થાય છે તો કોઈ બી મિટિંગ તમે એટેન્ડ કરો એટલે બે કલાક ત્રણ કલાક તમે આ પંદર દિવસ સ્પી દું ને તો અત્યારે એટલું નોલેજ આવશે ને કે ક્રિપ્તો જગત નું નોલેજ આવશે આપણેે એવું નથી કેહેતા કે ફક્ત એલજી એનએસ પર જ તમે ફોકસ કરો પણ તમને એટલું નોલેજ આવશે ને એટલે તમને બુદ્ધિ એટલી ચાલવા લાગે ને કે કેવી રીતે પૈસા કમાવાય ને કેવી રીતે પૈસા ડબલ કરે હવે હવે ત અત્યારે જે એમણે હજાર હજાર રૂપિયા ને દસ હજાર ને પાંચ હજાર બી નાખી મૂક્યા ને એ એ એ જે ઊંચકાઈ જશે ને ભાવ તો ક્યાં પહોંચી જશે વિચાર બી ન કરેલો હશે માણસે
બરાબર બરાબર મે તો પેલો અંદર પૂછતા હતા મને એમ કે તું ત્રણસો સાઠ દિવસ માં ડાયરેક્ટ કન્વર્ટ કરે છે પછી આપણેે જોતા હોય તો ઉચકી શકીએ બધું ઉચકી શકે પણ આટલા દિવસ રાખીએ તો હજુ સારું પ્રોફિટ મળે તોમે તો બે ત્રણ અકાઉન્ટ એવા હતા કે છસો દિવસમાં જોઈન્ટ કરી મૂક્યા
એવું અતમારા ગામ ના
હા મારા બી મારા ભાઈ લોકો નો એક તું એ બી છસો દિવસમાં મે કીધું તારે હમણાં વિડ્રો કો થયું જ નથી તું છસો દિવસ માં અને બાકીને બધા ત્રસો સાઠ ત્રણસો સાહીઠ માં લઈ લીધા
હા બસ બાકીને ત્રણસો સાહીઠ માં લઈ લે એટલે શું હવે ત્યારે એમાં સ્પાઈડર રિવોર્ડ બી આવતો હશે જોયું કે
એ એપ્લિકેશન બધું આજે મિટિંગ જોઈન કરવાનું ખાસ હતું પણ મારે શું નાગોલ જવાનું ને એટલે બધું રય ગયું પછી
નીચે સ્પાઈડર રીએ રિવોર્ડ ને ટોટલ રિવોર્ડ નેવું હશે બધું તારે અનુબીજ પર આ ખોલાય ને એટલે હવે ડિસકનેક્ટ કરીને અનુબીસ પર જોવાનું તો બધું હવે ક્લિયર થઈ ગયું તેને બધું એ નોલેજ આવી ગયું ને
એ તો અનુબીન્સમાં ડિસ્કનેક્ટ કરી ને પાછો તેમાં જાય એટલે એ બી પરફેક્ટ બધું ફાવી ગયે
હા હવે ત્યારે છે ને કોમલ મેડમને હારા કાલે કરી આપવાનું છે
મારાને હું સ્ક્રીન ત કરાવીને કરી દઈશ
હા એ કોમલ મેડમને ને પેલી મેઘા મેઘા મેઘાને કરાવાનું છે મેઘા ને ઓડ
હા વાંધો નહી કરાઈ દઈશ બધા નું કરાઈ દઈશ હવે તો ફાવી ગયું છે એટલે થઈ જશે ટેન્શન નહી
અ અ ચો મારે શું અત્યારે મારે મારે તો
ચાર પાંચ એકાઉન્ટો તો એ કર્યા ને એટલે હવે યાદ રહી ગયું એમ પેલા એકકાઉન્ટ કરવાથી યાદ ના રહ્યો તે એમ પછી ગામમાં બી બધા ના કર્યા એટલે પરફેક્ટ યાદ થઈ ગયું
હમ એટલે હજુ એ તો પેલું પાર્ટિસિપેટમાંને એ માં જ જેટલા લખે તેટલા પાછા નીચે ત્યારે એકાવન કોઈન નાયખા તો એકાવન એકાવન નીચે અનસ્ટીક કર્યાથી બટાઇ દઈ પ પ્રોસીજરમાં અને પછી ત્યાં ટ્રાન્સફરમાં બટાઈ દય એમ એટલે સિમ્પ આ વસ્તુ કેવું છે જો અત્યારે ટેકનોલોજી ના જમાના આ નોલેજ શીખીશું તો જ આપણે કરોડપટ્ટી બનીશું કેમ કેવે આમાં આમાં જોયું ને મજા આવે કે નહી આમાં આપણે હવે કા હાર્ડવર્ક છે કે હવે આટલો વરસાદ પડે તેમાં આપણાથી કામ થાય કે નહી તે ત
બરાબર બરાબર
આટલો મોટો વરસાદ આયવો તો તમે દસ દિવસ કંપનીમાં હોય તો કામે નહી જઈ શકો ઘરમાં ને ઘરમાં ભરે ઘરમાં બેસી ને આપણા થી પૈસા કમાવાય કે નહી આપણી પાસે આ બે પ્રોજેક્ટ અ અ તને આઈડિયા આવી ગયાને આ બે પ્રોજેક્ટ આપણે કામ કરીએ ઉમરગામની ઉમરગામ સો સો તાલીમાર્થીના સો વોલેટ બનવાના કે તે મને કે ગેરંટી
ગેરંટી ગેરંટી પાક્કું અગર જો આ એપ્લિકેશન કેસન આપડે આવી રીતે કે બધાને આવી રીતે કમાવાનું આમ કરવાનું તો આરામથી બધા જોઈન્ટ થાય
ને હવ હવે સમજો હવે આ આ જે આપણેમારામાં જો હજાર રૂપિયા આવી ગયા તારમાં આટલા આવી ગયા આપેલી મેઘા ને આ બધા મેઘા ને આ પિંકી ને એ લોકો બધામાં આ આ ડાઉનલોડ કરેલું છે
ડઉનલોંગ કરી મૂક્યું છે એ લોકોએ
હા એટલે અ આની વાત કરું અ એટલે એ વાની પ્રોજેક્ટમાં તો એ લોકો કમાઈ જ જવાના એ પછી એલજી એનએસ માં અ આ મેઘાનું જે છે મેઘાનું એલજીએનસમાં છે કોમલ નું છે બરોબર એ બેના જ છે પિંકીનું પિંકી નું લગભગ બ પિંકી પેમેન્ટ નાખેલું જ નથી હજુ તો અવ અવ હ નથી નાખેલું ખાલી બે ત્રણ એ એ કોમલ મેડમ નું ને આ એક મેઘા નું નાખ ખેલુ છે હવે તારે શું કરવાનું મે તને તું વલસાડ કોલેજ અ રેગ્યુલર ચાલુ થાય ને એટલે વલસાડમાં કેટલા જણાના એકાઉન્ટ બનાવવાના એ લોકો હમેથી પૈસા નાખવાના તે બધું રેડી કરેલું છે હામળજે તો એ લોકો પાસે આ પ્રોજેક્ટ થી પૈસા અત્યારે આવી ગયા છે એટલે અત્યારે જેવી કોલેજ થાય એ ત્યારે મને ઇન્ફોર્મેશન આપવાની છે જે બી કોલેજ ચાલુ થાય ને તું આવે એટલે એ પેલા તીથલ નાને એ જે સ્ટુડન્ટ છે ને જે સેમફોર કરી ગયા એ બધી છોકરીઓને હું બોલાવી લઈશ એ લોકોને બધાને તારામાં વોલેટ બનાવી દેવાના
ઓકે ઓકે આ આપડે અનો બીનશ નો કરતો આ એવી રીતે બીટગેટ ચાલુ કરીને બિટગેટમાં પેલા વોલેટ ઓપન કરીને પછીનું બીન્સ કરી મૂકવાના
હા હવે સમજો તો એ બધા તારામાં તારે જોઈન્ટ કરી આપવાના એ લોકોને પૈસા નાખી આપવાના ને કાઢી આપવા એ બધું કરી આપું એટલે એ એ આખું એ એ બધા બે ત્રણ જણા જે સ્ટુડન્ટ છે તે હમેથી કં કરે તો મરાઠી જવાયું નહી મલે હવે એ લોકો આ પ્રોજેક્ટમાં પૈસા કમાઈ જવાના એ બધા પૈસા આમાં નાખી દેવાના એમ કહી દેવાનું એટલે મજા આવશે ઉમરગામમાં
આપડું બી લાઈન બરોબર પરફેક્ટ ચાલતી થાય અને એ લોકો બી કામ કરતા થાય જે સાથે સાથે
હા જો એટલે ત હવે એટલું તું યાદ રાખ હવે તારું જો આમાં છે ને બલ્ક માં કામ કરવાનું છે ઉમરગામ બીએડ કોલેજમ સ્લોટ આલી મારથી એવી જગ્યા આભર અમે કોઈ બી જગ્યાએ સો તને એટલી તો ખબર પડી ગઈ કે હજાર હજાર આરામ થી કમાઈને આમાં એલજીએનએસમાં લખાઈ રાખવાના તો અત્યારે અત્યારે મો ઘણા કોઈ બધાને એ બનાવીને રેડી રાખાવાના એટલે તો તને એવી બીજી કોઈ તારી નજીકમાં કોઈ પેલું દેખાય કે જો એક તો ઉમરગામ બીએડ કોલેજ બરાબર હવે ને તું વલસાડ કોલેજ આવતો થાય ને રેગ્યુલર સાંભળજી
ઓકે ઓકે
હું શું કરવા મામાંગુ છું તારા દ્વારા ટીજલ મેમને બોલાવીને વલસાડ આર્ટસ કોલેજમાં પ્રિન્સિપલ પાસેને બધું કામમાં કરાઈ દેવાનું
કાર્ય
હા અને બધા પછી બધાના વોલેટ બનાવી દેવાના ને તે બધાના વોલેટ કઢાવવા એટલે એક લઈ આખોટું અહિયાયા લઈ લે વલસાડ કોલેજ ના
ઓકે ઓકે એટલે આપણું બધું પરફેક્ટ ચાલતું થઈ જાય
એટલે એક લેખ તારો ઉમરગામમાં ચાલે ને એક લેખ ધારો અહિયાં ચાલે સમજી ગયા એટલે મેં એવું વિચારતો છે તારી અંદર એક એક લેગમાં અઢીસો અઢીસો વોલેટ બનવા જોઈએ તટ અઢીસો અઢીસો ની ખાલી રાઉન્ડ ફિગર કોણ ત્રણસો ત્રણસો ને ત્રણસો એટલે નવસો વોલેટ બનાવવાના ટોન લેગમાં બસ બીજું અત્યારે કેટલા રૂપિયા નાખે એ નથી જોવાનું
ના ના ખાલી વોલેટ ઓપન કરે ને એજ પાછળ આપડે તો
એ હા બસ એ એને હવે તમે ત્રણસો સાત દિવસના અનેન છસો દિવસ ના નાખખા ને પછી તેમાં બે હજાર ને ચાર હજાર આ લોકોને આમાં કમાઈ દેવાના ને ચાર હજાર એ લોકોને એમુ ફેન છે ચાર હજાર કમાવો ને ચાર હજાર રૂપિયા આમાં છસો દિવસમાં લખી દેવ અત્યારે બધા એ લોકોની ઉંર ક ભણવાની ઉંમર બે દિવ બે વર્ષ માટે ચાર હજાર ના ખાય એટલે ક્યાં જઈને ઉઊભા રહી
બરાબર એમ બી કયા આપડા ઘરના છે આપડે આપડી રીતે મહેનત નું કમાયા સ્માર્ટ વોક કરીને તે જ એડ કરવાના છે એટલે ટેન્શન બી નહી
ને એ લોકોને હું કોણ છસો દિવસમાં જ લાખી આપવાના એટલે બે વર્ષ સુધી માં એની ઇન્કમ એ લોકો ને જોરદાર દેખાય અને એ એ એ એ કં પહોંચી જાય એમ તો અંદર આમાં બી કેલ્ક્યુલેટર છે એલું ખાલી લખચ તારી રીતે શાન દિમાગે છે ને આવો ડેટા બનાવવાનો ચારજ આમાં બી સ્માર્ટ કેલ્ક્યુલેટર છે ને કંપનીનું કેલ્ક્યુલેટર તે અનુબીઝમાં બી બટાવટું છે સ્ટેકમાં જહે ને પછી ઉપર ખસેડશે ને એટલે કમ કેલ્ક્યુલેટર આવશે તેમાં તું ખાલી લખ જ ચાર હજાર ના કોઈને લખજ જે ચાર જણ ના આશરે અત્યારે કોઈ આવે તો તેટલા કોઈને લખવાના લગભગ અત્યારે અ માનો નહી ચાર હજાર ભાગ્યા બસો કરની સમજો ચાર હજાર ભાગ્યા બસો કરની કેલ્સીક ને કેટલા થાય
કેલા
ચાર હજાર ભાગ્યા બસો
ચાર હજાર ભાગ્યા બસો
હમ્મ
ત્રીસ
વીસ બરાબર તો વીસ કોઈન્ટ